હલો.
પરેશભાઈ કેમ છું?
બસ મજામાં એકદમ તમે કેમ છો?
બસ મજામાં ભાઈ કેવું ચાલે છે કો?
બસ એકદમ સરસ ચાલો ભાઈ.
બરાબર બરાબર, બસ બધા મજામાં તમારો અવાજ સાંભળો કદા જ મને તો બાળપણની યાદ આવી ગઈ એમ.
એમ.
હા.
બરાબર.
તમારું બાળપણ બસ બધા મજામાં છે જ. તમારું બાળપણ કેવું વીત્યું હતું એ જો તમને કોઈ ખ્યાલ હોય તો કહો તમે જે બાળપણમાં જે મજા લીધી હોય. એ મજાની વાતો કરો સાંભળીએ.
બાળપણમાં તો બહુજ મજા આવી કારણ કે હાલ જે નોકરી કરીએ છીએ ને.
હમ હમ.
એ આમ એવું થાય કે ખરેખર બાળપણમાં નાના હતા એ આજે માણી શકતા નથી એમ આપણા બાળકોનું જે જીવન જોઈએ ને. ત્યારે એવું લાગે એમ કે ખરેખર આપણે આટલા નાના હો તો કેટલી મજા આવેત એમ. કારણ કે બાળપણમાં આપણે રમ્યા નથી. મને હવે એવું થાય કે ખરેખર એટલું રમી લીધું હજી મજા આવેતી એમ.
હમ હમ બરાબર. બીજું જોઈએને ત જો ના શહેરમાં બાળકો રમી જ નથી શકતા. અને ગામડાનું વાતાવરણ જોઈએ તો રમવાની બહ મજા આવે છે.
હા ગામડામાં પણ હવે તો ધીમે ધીમે મેદાાન પેલા તો હતા એમાં આપણા વખત તો.
હા.
તો મેદાન પણ રહ્યા નથી એમ બધા, કન્સ્ટ્રક્શન બનાવવા લાગ્યા. કેટલાક લોકો, મેદાન ને પોતાનું ખેતરમાં કન્વર્ટ કરી નાખવા લાગ્યા છે.
હમ સાચી વાત છે, છતાં પણ એમ કે, આજે પણ જ હજુ ગામડામાં તો પણ એમ કે થોડું નાના મોટા ક્યાંક મેદાનો
હા ખરું ખરું ખ એમ તો છે જ બહુ એવું નથી, પણ સિટી માં તો લગભગ સ્પેશિયલ મેદાન હોય એમ.
મેદાન હોય મને બીજું શું છે સિટીમાં તો ઘરની બહાર બાળકને મૂકવું જ કેમ પ્રશ્ન જ પેલો. નાનું બાળકને એમ ખાલી રોડ ઉપર છોડતા આપણો વિચાર કરવો પડે.
તો અછા
બાળક એક એમ કેવાય ને જેલમાં પુરાઈ ગયું હોય ને એવી કંડિશન હોય છે સિટીની અંદર. જો બાળક પોતે જેવું વિચારે આમ થોડુંક સારું હોય. તો એ રહી શકે એમ મને એને એવું જ લાગે કે હું ક્યાં પૂરાઈ ગયો એમ
હા સાચી વાત છે કારણ કે સિટીમાં તો કેવું છે કે કોઈ કોઈના ઘરે આવે પણ નહી
હા સાચી વાત
કેટલીક જગ્યા તો એવું પણ છે કે બાજુમાં કોણ રહે છે એ પણ ખબર ના હોય એ કરતા ગામ જીવન બહું હજી સારું છે એમ કે એકબીજા પ્રેમ થી હળીમળીને રહે કદાચ કઈ બનાવ્યું હોય કોઈ ખાવાની કોઈ સારી આઈટમ બનાવી તો એ પણ આપલે કરતા હોય એમ ઘરમાં
સાચી વાત છે
ગામડાનું જીવન તો હજી સારું જ છે
હમ જોવુઓ ને અમે સિટી માં રહીએ છીએ પણ ત્રણ વર્ષ થી રહીએ છીએ પણ આજુબાજુ વાળા કોઈ ના ઘરે અમે ગયા નહી મોસ્ટ ઓફ આ એક બે જયા સંબંધ સારા છે એ કોઈ વખત કામ હોય તો જઈએ બાકી જતા જ નથી
હમ હમ આપણ એ પણ નઈ આવતા હોય ને
હા એ આવતા નહી અમે જતા નહી અને સિટીમાં આવો રૂ રૂલ્સ ટાઈપ જ છે એવું કઈ આમ સ્પેશિયલ જવું એવું નહિ કામ હોય તો જાય
હા એ તો સાચી વાત છે
બીજું બાળપણમાં શું તમે કેવી કેવી રમતો રમતા ત
બાળપણમાં જુઓ ને ભાઈ અમે તો રમતા ક્રિકેટ પણ રમતા મારો રેકોર્ડ છે કે આજ સુધી ક્રિકેટની અંદર કોઈ દિવસ છકોક ચોકાવ મારયો જ પણ નથી
હ સાચી વાત છે
કે સિક્સ અને ચોક્કો મારી શકીએ એમ એક દસ એક દિવસ અમે અમારા કાકાનું ઘર કુર્સી કાકા નામ હતું એમના ઘરની અંદર રમતા અને એક બોલ મેં બેટ માર્યો એમ બોલ ને અને એ બ જે દડી હતી બોલ નોતો દડી હતી પ્લાસ્ટિકની
હા બરાબર
તે ગઈ અને હું એટલો ખુશ થયો કે ખરેખર આજમી ચોક્કો માર્યો એમ પણ ડિસ્ટન્સ બહુ ઓછું હતું એમ એટલે જાય એમ
હમ હમ બરાબર
ની અરદ કોઈ દિવસ મારે ચોક્કો ગયો જ નથી એમ એટલે મારો રેકોર્ડ મતલબ બહું કોકના આજે છકા ચોક્ક જોવું તો મને આનંદ આવે ખરેખર વખતે એટલું બળ નતું હાથમાં એમ કેમું એટલે મારું કોઈ દિવસ રમ તો નહિ કોક દિવસ રમતો એટલે પેલું ના હોય એમ પ્રેક્ટિસ ના હોય એમ
બરાબર સરસ જોરદાર જોને અમે ક્રિકેટ રમતા તો અમે આખી એક ટીમ હતી અને દરેક ટીમનું એક જે જેને પર્સનલ નામ હતા કે મારું નામ મહેશ છે બરાબર તો મને એક જે એ વખત ના જે ક્રિકેટરો હતો ધારો કે સેવાગ તો મને મેં એક વખત સિક્સ ભૂલથી મારી દીધી સિક્સ કે ચોકો તો મને સેવાક કેવા લાગ્યા કે સેવાક છેમ પછી કોઈ બીજા એ યુવરાજ સિંહ બન્યા બરાબર કોઈ સચિન બન્યા કોઈ ગાંગુલી બને આ રીતના હતા આખી ટીમ અમે બનાવી હતી એમાં લગભગ તમે પણ હતા જ અને તમારું નામ કેફ હા
મને યાદ છે એના આનો કોઈ દિવસ કેચ છૂટ્યો નથી મેનો રેકોર્ડ છે આજ સુધીનો
હમ હમ
અને મારે દર વખત કેચ છૂટી જ જતો
હાહા બરાબર બરાબર
બીજું તમારું ભણતર વિશે કઈક તમે જોબ પેલું સોરી જોબ નહી આ શું કેવાય ભણતર છોડ્યું ને પછી કઈક બહાર ગયા
અમે જોને મારા જીવનમાં તો બહુ કઠિનાઈઓ રહી છે બરાબર અને મારું જીવન તો પેલા થી જ સ્ટ્રગલ વાળું છે ને આજે પણ હજુ સ્ટ્રગલ વાળું છે મે નવ પાસ કરી અને ભણવામાં થોડા આમ એટલું બધું કોઈ ઇન્ટમ હતા હશયાર પહેલેથી જ ના પણ થી મબજ બી પેહલેથી સારું હતું અ પણ બહુ ધ્યાન નતા આપતા એટલે પપ્પા એમ કે કશું દાડા વાળશે નહી લઈને અમને ધંધામા સેટ કરતી વખતે ઈરા નો ધંધો હતો ઈરામ ગયા
બરાબર
અને હીરામાં ગયા પછી અ મને બે ચાર વર્ષ મેં હીરા ઘસ્યા પછી હીરામા મંદી આઈ ગઈ
બરાબર
પછી મને એવું લાગ્યું કે લાય કઈક કરીએ થોડું ભણીએ પછી અમે કશું મળતું નતું એટલે પેલા અમે ઈટો પાડી ધંધો તો કરવો પડે ને
હા કરો જ જોઈએ કરો જ જોઈએ ભાઈ
હા એટલે અમે ઈટો પાડીએ ઈટો પાડીએ હવે કાયમી તોવે આપડણે નાના બાળક જ કહેવાયએ સત્તર અઢાર વર્ષની ઉંમર હતી એટલે હા પછી એવું લાગ્યું કે જીવનમાં આ મેમે જો ઈટો પાડી પછી હીરા ઘ હસ એટલે મહેનત વાળું જીવન લાગ્યું કે જીવનમાં મહેનત તો એમે કરવી પડશે તો ભણવામાં જ લાવો ને મહેનત કરી ને થોડુંક આગળ વધીએ એમ
બરાબર
એટલે મેં મને એવું થયું તો પછી ઘરે બેઠા દસમા ની પરીક્ષા આપી. દસમા ની પરીક્ષા પાસ કરી એમાં સારા ટકા આ્યા બીજા લોકો જે ભ દાદા એમના બતે ટકા નતા આવતા અમારી સ્કૂલમાં અને મેં એકસ તરીકે ઘરે બેઠ પરીક્ષા પીધું મારા બ ટક
બરાબર કઈ સ્કૂલ માં પરીક્ષા આપી તું તમે?
મે આપ પાટણ પાટણ વી કે ભુલા
બરાબર ના પણ તમારું ફોર્મ કઈ
અમે અહિયાં કાંસા હાઈસ્કૂલમાં ભર્યું હતું મેં શી એસપી ઠાકોુર સરોદય હમ હમ એમ કરર્યું હતું પછી જુઓ ને દસ પાસ કરીને પછી અગિયારમાં દસ પાસ કર્યું પછી અગિયારમાંમાં બેઠા અડધો દિવસ ભણવા જવું અડધો દિવસ હઈરાકશું અગિયાર અગિયાર માં હા પછી અમે હવે ભણવું જ હોય પછી ડિપ્લોમામાં ભર્યું હતું ફોર્મ એટલે ફૂલ ડિપ્લોમામાં ઈંગ્લિશ પેપર આપવાના ક કદી ઈંગ્લિશ આવડતું નું સતાય આમ ભણવાની એક આમ અંદર થી એક ઈચ્છા હતી કે ભણવું જ છે પાસ થશે શું કેમ નહી
હા બરાબર છે આમાં યુવાનજી ધારે તો કરી જ શકે એમ
ધીરે ધીરે જો ગણિતમાં માસ્ટરી આવી ગઈ હતીી અને મારું જીવન મુ જેમ રામાન ઉજમનુંું જે ચરિત્ર છે એવું જ મારા જીવનમાં બન્યું. કે હું અંગ્રેજી ભણવા દેઉં ને તો અંગ્રેજી તો આવડતું તો હતું નહીિ.
નતું વાડતું બરાબર.
એમ પડે નહી.
હા હા એ ખું.
ગણિત જ મગજમાં બે હ ને ગણિતમાં માસ્ટરી આવી ગી હતી એટલે ગણિતમાં બધી નવી નવી શોધો
હા.
હા જે રામાનુજમે કરી હતી એ ટાઈપ ની અમુક અમુક શોધો મેં કરી છે.
અચ્છા, તો તમારા જોડે કાલ
હા મારી જોડે કલેક્શન છે આજે ભી કલેક્શન પડ્યું છે. અને મને અમુક વાર હું જોઉું તો એની અંદર ખોલીને જોઉં છું. કારણ કે વિચાર જ ગણિત ર ચાલુ થઈ જાય કારણ કે ભણવા બેસું એટલે અંગ્રેજી તો મગજમાં બેસે નહીં.
હા બરાબર.
છેલ્લે આખી પરીક્ષા પાસ આઉટ કર્યું ડિપ્લોમા મેં તેસઠ ટકા સાથે સિક્સ પોઈન્ટ તેપ પણ સીપીએ સાથે. મને હા મને તો અંગ્રેજીમાં એમ કેવાય ને એ. એક્જેકલી ખ્યાલ નથી પરંતુ અ કવાનો મતલબ મેં આ પરીક્ષા પૂર્ણ કરી ઈંગ્લિશ તો આવડતું નતું છતાં પણ પચીસ એટી કેટી આઈ હતી કેટલી હા દરેક સેમમાં એક બેથી લન ત્રણ ચાર દ બે થી લઈને ત્રણ ચાર બઉ જ કેવાય ત્રણ છ છે સતા કારણ કે અંગ્રેજી નોતું આવડતું ને અને લઈન બે હતા એટલે ગણિત મગજમાં ઘુસતું હતું.
હા એ બરાબર છે.
એટલે જેના કારણે મગજ બેસ નતું તો છતાં પણ મગજ બેસાડ્યું અને લાસ્ટ સેમિસ્ટર સુધી મેં બધું જ ઈંગ્લિશ શીખી લીધું આજે ઇંગ્લિશ બોલી શકીએ છીએ વાંચી શકીએ છીએ છોકરાને ભણાવી શકીએ છીએ અને પછી તો મેં દસમા ના ટ્યુશન પણ ભણાવવાના સ્ટાર્ટ કર્યા ગણિત અંગ્રેજી નું મારો
સરસ સરસ કવાય જોરદાર કહેવાય ખરેખર જે માણસને કઈને આવડતું હોય. અને માણસ આટલી એટી કેટી હોવા છતાં પણ આટલું આગળ વધે અને જીવનમાં કઈક કરે એમ અને છોકરાને ટ્યુશન લેતો હોય એટલે ખરેખર જોરદાર વાત કેવાય એમ
મેં પાંચ વર્ષ ટ્યુશન લીધા આવી રીતે
અચ્છા ક્યાં આગળ?
અહિયાં બાલવાવામાં જ ભણતો ગયો ને ભણાવતો ગયો ભણતો ગયો ને ભણાવતો ગયો.
અચ્છા એટલે પેલા વહેલા ટ્યુશન હતા બપોરે ભણવા જતા એવું.
તા એવું બધું કરતા. બરાબર તો દસમા ના છોકરા ગોઠતા ન. પછી મે હવે શું કરું આમ ધોકો લીધો હતો એટલે મારવાનું કોઈ નહી પણ એમ બહુ હેરાનને એવું લાગેને એક બાજુ બેસાડીને
દીકરી એમ કે છૂટી પડે સમ સમને વિદ્યા આવે તેમમ તમ.
હા બસ એ રીતે એક બીક માટે ધોકોો રાખવો જરૂરી હતો એમ કોઈને મારતા નહી પણ સદ એક રાખ્યો હતોું એમ કારણ કે એ લોકો પછી મારી ઉપર ચડી ગયા છે એમાં હતા હમ આ રીતે હતું બરાબર. પછી જુઓને આજે પણ ધીરે ધીરે કરતા પછી એવું થયું કે હવે ભણવાનું તો કારણ કે હજુ લગ્ન થઈ ગયા બાળકો થઈ ગયા પછી ઘરની બધી જવાબદારી બરાબર પછી એવું મનમાં થયુ કે હવે જો એકલું ભણ્યા ભણવાથી પણ મેળ આવશે નહી નોકરીમાં ગણી કોશિશો કરી નાની મોટી નોકરીઓ કરી.
ક્યાં ક્યાં કરલી નોકરી આમ કેટલી જગ્યાએ
મારા જીવન દરમિયાન મેં ત્રણ નોકરી કરી ભણ્યા પછી મેં અ ફોટા પાડવાની નોકરી મને ત્રણ મળી.
ફોટા પાડવાની
હા ફોટા પાડીન નોકરી કરી જેમ કે હું ભણ્યા પછી એન્જિનિયર બન્યો. બરાબર આર એફ આર એફ એન્જિનિયર કેહેવાય રેડિયો ફ્રિકવન્સી એન્જિનિયરિંગ. એમાં મોબાઈલ ટાવર નો સર્વે કરવાનો સર્વેમાં મારે ફોટા પાડવાના. અલગ અલગ અ ક્યાંય પણ સિટીમાં કોઈ પણ ગામડામાં મૂકે ત્યાં જઈ અને આજુબાજુ ટાવર ઉપર ચડવાનું આજુબજુ ના ફોટા લેવાનું. કોટાલેન છે. હા એની ઉપર આજુબાજુના એરિયા જે લોકો ના ઘર હોય જે બાજુ ટાવર ના જતું હોય.
હા.
ત્યાંની કંડિશન શું છે ટાવર ની એ બધા ફોટા પાડીને મોકલવાના.
બરાબર.
પણ નાની મોટી તો બીજી કેટલી એ નોકરી કરી. પણ મેન જે નોકરી કરી ને એમાં ફોટા પાડા વાળી નોકરી મને ત્રણ મળી.
બીજી કઈ
બીજી ખેડૂતોને સમજાવા જવાનું અને ખેડૂતોના ફોટા પાડવાના. કે આટલી મીટિંગ કરી આવું કર્યું તેવું કર્યું એક જોબ મેં આવી કરી ખેડૂ તુંને સમજાવાનું ને ફોટા લેવાના.